હલો કેમ છું.
બસ જો મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જમી લીધું.
બસ આજે પેલી ફ્રી થઈ ગઈ તો મારે રાખડી નો ઓર્ડર છે. તો હું રાખડીઓ ના બેસે તમેધું લઈશ મોબાઈલ થોડુંક ચાલુ કરું ચાલુ. કરે તો મેસેજ જોજો કે તમે બધું લાઈ ચ તારું હેલ્પ કરી દો.
હા સાચી વાત છે તો તમે રાખડી બનાવો છો.
હા રાખડી બનાવું છું પછ નવરાત્ર્રી મોક્સોડાઇઝ ના સેટ બનાવું છું.
અચ્છા તો તમે ક્યાંથી લાવો બધું મટીરિયલ રાખડીનું.
રાત્રડી નું બધું અમદાવાદ થી.
બરોબર તો તમે અમદાવાદ આવો કધું લેવા.
હા અમદાવાદ આવ કારણ કે મારે તો ટોટલી બધું હોલસેલમાં લેવાનું હોય ને. અને બધી વેરાયટી બધી આપણને અમદાવાદ જ મળી છે અને નડિયાદમાં કશું જ નથી. ી એ તમારા અમદાદા નામે મા મિસ્ટર અમદાવાદ આવતા જ હોય કે એમની જોડે આઈ જા.
બરોબર એટલે બધી જ જાતની રાખડી બનાવો તમે.
બધી જાતની બબી રાખડી પછી. ઝનર રાકડી સિમ્પલ ઓમવાડી બધી જ.
બરોબર છે. શું ભાવ હોય છે.
ચાલ ભ ભાઈની રાખડીના પચાસ રૂપિયા અને ભભી રાખડીના. સી્તેર કે્યાસી બ્રે્રેસલેટ ટાઈપ. હોય ચેન વાડીી હોય એવું હોય તો ત મેજોરિટી. સો વીસ એકસો ચાલીસની અંદર કપલ રાખડી આવી જાય.
બરોબર છે.
અને પછી આપડે નહી હ ગિફ્ટ આપતા છો. છોકરાઓ નાની બહેનોને બ્રેસલેટ આપે ને.
હા હા.
એવા બ્રેસલેટના ઓર્ડર હોલસેલમાં લઉં.
બરોબર.
એમાં બી જુદી જુદા પેટર્ન આવે હમ.
એટલે તમે બધું જાતે જ બનાવવાને.
હા જાતે ડિઝઇન હું ઓલવેડી હું ઓર્નામેન્ટ ડિઝાઇનર જ છું. પણ અહિયાં એવું માર્કેટ નથી નડિયાદ માં. એટલે પછી મેં થોડુંક ડાયવર્ટ કરી નાખ્યું મારું કામ.
બરોબર. ના ના પણ આ તો ખોરું સારું કેવાય ને
સારું જ કેવાય ને ઘરે બેઠા આપડે બીજું કામ શું ખાલી આપડે દિમાગ ચલાયને ડિઝાઇન આપડી જાતે થોડી ડેવલોપ કરવાની
હ
અને અને પછે. હવે તો ઇન્સ્ટાગ્રામ પણ એ બા લોકો બધા ડિઝાઇનો મૂકતા હોય ને એમનો ઓર્ડર લેવા તેમાં થોડી એમાંથી આઈડિયા કરી લઈ લેવાનું.
હા એ વાત સાચી છે અત્યારે તો બધીથી ફોન મને બધે જોવો તો ગૂગલ ને બધે થી આઈડિયા મળી જાય.
મળી જાય
હ
અને પછી આ નવરાત્રી નું પતે એ પડત ને પ દિવાળી પછી મારે તો ટલી એનઆરઆઈ કલેક્શન છે.
બરોબર
એટલે એનારાઈ આવે ને એ વખતે મારે એનું કામ હોય લટકણનું સાડી ના ચણિયાનું અમમાં મોટા મોટા લટકણ આવે ને ચણિયા ચોળી ના
હા
એ લટકા પછી હમણાં ની સાડીઓમાં રસા રેસા નહી કરતા જુદી જુદી ડિઝાઇન માં એનું કામ એ ફેબ્રુઆરી સુધી મારું એ કામ ચાલે
બરોબર છે
ખાલી હું ફ્રી હોઉ તો ફેબ્રુઆરી થી ફેબ્રુઆરી એન્ડ થી હું જૂન ફસ્ટ વીક સુધીને ફ્રી હો એમાં મારું મોદી કે એનું કામ કરી લઉં
હા એ તમે વાત રીતે મોદી કેરવાડી એમાં તમે બધી જ પ્રોડક્ટ નું સેલિંગ કરો
ના મક અમારે સેલિંગ નહીં કરવાનું સ્પેલિંગ માં તો આપણે જોઈતું હોય ને પણ મારે મારી ટીમ જ બનાવવાની સેલ નહી કરવાનું સેલ કરવું હોય તો થઈ શકે એમાં કોઈ ઇશ્યુ નથી પણ એના કરતા આપણે એને ટીમમાં જોઈન્ટ જ કરી દઈએ ને તો એને બેનિફિટ સારો રે એને હું જે ભાવ પ્રોડક્ટ કંપની માંથી મળે એજ ભાવે હું એને આપુ દો કે મારી ટીમ માં જોડાઈ જાય તો ટીમ વર્ક થાય ને તો આપણો ગ્રો જલ્દી થાય.
બરોબર તો પણ આમાં ફાયદો શું થાય તમારી ટીમ બને તો પછી
જો એક જ વસ્તુ છે મેન વસ્તુ ફંડા કે આપણે એ કરીએ ને સમજો હું મા ટીમમાં હું સ્ટાર્ટ કર્યું તો હું એકલી હતી હું એકલી તો અમારે લેવલ હોય ડાયરેક્ટર સિનયર ડાયરેક્ટરક્ઝિક્યુટીવ ડાયરેક્ટર જે રીતે ટાઇટલ આપણે એચિવ કરીએ ને એમ એમ આપણી ઇન્કમ વધતી જાય હવે હું એકલી હું એકલી તગ્યા છ તોવી કરી ના શકું
હા
હું એકલી કામ કરું ને દસ જણ કામ કરે તો મારું કામ બી ડાયવર્ટ થઈ જાય ને અને એ જ જલ્ કામ થાય ટીમ બની જાય તો એ કામ જલ્દી થાય અને ઘર બેઠા જ કામ કરવાનું પછી ઈસ્યુ થયા જ નહી આમાં અને મેન વસ્તુ કે આપણે જે ઘરની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એ જો આપણે પ્રોડક્ટો લેવાની છે.
હા હા એ વાત સાચી. તમારી એટલે તમે ઘરે બેઠા જ આવી રીતે કનેક્ટ કરો.
હા અમને લોકોને નંબર બી કંપની જ આપે અમારે કોઈને શોધવા નહી જવાના. હા મારું જોઈને મારી કોઈ ફ્રેન્ડ સર્કલ રિલેટિવ એવું કે કે ના તારી પ્રોડક્ટ સારી છે અમે જોઈન્ટ. તવા ગે છો તો ફર્સ્ટ ટાઈમ એને મારી આઈડી માંથી પ્રોડક્ટ આપી જા. પણ પછી એને એવું જ કહી દઉ કે તમને પ્રોડક્ટ ફાવી હોય. તો તમે જોઈન્ટ થઇ જાવ તો તમને એમના બેનિફિટ્સ મળે.
બરોબર એટલે આમાં. બેનિફિટ્સ કેવા હોય.
જોમાં બેનિફિટ શું હય પહેલી જ વસ્તુ અમારી જે કંપની છે ને મોદી. કેર કંપની ડાયરેક્ટ સેલિંગ કંપની છે ડાયરેક્ટ સેલિંગ એને. કંપની માંથી ડાયરેક્ટ આપણી પાસે વસ્તુ આવે ન નહી કોઈ વચ્ચે. ડીલર હોલસેલર નહી. કે કોઈ રલે રીટે રિલેટા રિટેલર નહી. કે કોઈ સોફ વાળો નહી સીધી પ્રોડક્ટ આપણી પાસે આવે એટલે. તીશ રૂપિયા ની વસ્તુ હોય. તો આપડી પાસે આવતા આવતા આવતા સો રૂપિયા ની થઇ જાય કેમ કે. ગોઉન માં જાય ગોડાઉન માંથી હોલસેલ વાળો ત્યાંથી રીટેલ વાળો. રીટેલ વાળા પાસે થી પેલા દુકાન વાળો લાવે પછી આપડી પાસે. તે આવે તો બધા પોતપોતાનો પ્રોફિટ જેને ખર્ચો કર્યો છે ઇન્વેસ્ટ. ઇન્વેસ્ટ કર્યું છે તે પ્રમાણે એના ભાવ ભ વધારવાનો છે.
હા.
તો તીશ રૂપિયા ની વસ્તુ આપડી પાસે. આવતા આવતા સો રૂપિયા થઈ જાય બરાબર. તો કંપની એજ વસ્તુ ત્રીસ રૂપિયાની વસ્તુ આપણને. સો રૂપિયામાં જ આપે સો રૂપિયામાં નહી સિત્તેર રૂપિયા માં આપે. પણ જે ચાલીસ રૂપિયા વચ્ચે જે અ હોલસેલ વાળો ને બધા લઈ જાય ને. એજ વસ્તુ આપણામાં અ વચ્ચે વેચાય.
બરોબર હા એટલે ફાયદો થાય આપણને. બરોબર છે એમાં તો ડેલી યુઝ. સિનને એવી જ બધી પ્રોડક્ટ હોય છે ને.
જો એમાં સ્ટાર્ટિંગ આપડણે પહેલી ઉઠીએ ને ત્યાંથી. પેસ્ટ થી મારીને તેલ શેમ્પુ આવે. હેન્ડ વોશ આવે ફેસ વોશ આવે ફેસ વોશ બી એવું નથી. કે મોઘા મોઘા આવે છે મિડલ ક્લાસ બી યુઝ કરી શકે હાઈપ. પર્સન બી યુઝ કરી શકે અને લોઅર પર્સન બી યુઝ કરી શકાય. ત્રણ કેટેગરી માં વસ્તુઓ આવે છે એ રીતે એના ભોવ બી હોય. પછી સેમ્પુ બી એ રીતનું આવતું હોય કન્ડિશનર હોય. પછી મેન્સ ના હોય સ્કીન કેર ની. પ્રોડક્ટ હોય પછી હેરકેરની પ્રોડક્ટ હોય. પછી હેર કલર. બધુંજ આઈ જાય ઇવન આમ આપડા સપ્લિમેન્ટ સપ્લિમેન્ટ તને ખબર છે. ના ના ના ના ના એ. વા ના કેવાય ચપલી તું કીધું બરાબર છે કેલ્શિયમ. પણ એ છે શું સપ્લિમેન્ટ એટલે ફૂડ સપ્લિમેન્ટ હોય. આપડે અત્યારે બધું. ખાઈએ છે પણ બધા કે છે કે આપડણે આ ખાઈએ તો આ મળે ને આ ખાઈએ તો પણ આપણેે અત્યારે જે બી વસ્તુ. આવે છે બતી ફેરસરવાળડી આવે છે.
હા.
કોઈ બી વસ્તુ પ્યોર છે.
ના.
નથી તો પછી આપણને વસ્તુ સારી કઈથી મળવાની છે?
કેથી મળવાનું પ્રોટીન બધું કેથી મળવાનું.
કઈથી મળવાનું છે દાળ બી એ ખાઈએ છી તો દાળમાં બી બધું. ક કે બધું અર યુરિયા જ નાખે છે એ લોકો તો પછી બધું આપડું. મરી જ જાય છે તો પછી આપણે જે સપ્લિમેન્ટ છે આપણા શરીરમાં જે બી પ્રોબ્લેમ થાય છે જે આપણને મળવું જોઈએ વિટામીન્સ મિનરલ્સ એ મળે ના. એટલે બધી બીમારીઓ પહેલા આટલી બધી બીમારીઓ હતી, નહોતી. અત્યારે કેમ છે અત્યારે આના લીધે છે કે બધું ખાવા અને આપડે પાછું બધું જંક ફૂડ ચાલુ કર્યું છે. એટલે બધા ના લીધે આપણા શરીરમાં વિટામીન મિલનસી ખોટ પડે એટલે આજે સ એપ્લિમેન્ટસ હોય ને એ બધી ખોટ પૂરી કરે. અને ફૂડ સપ્લિમેન્ટ એટલે શું છે મેન વસ્તુ એ આપડે આ કહીએ ને એનું નામ હારુ કઈ છે. આપડે આ વેજીિટેબલ છે, ફ્રૂટ છે પછી એવા આયુર્વેદિક ક બધા જે હોય ને જડ વનસ્પતિઓ એમાંથી જ બનાવે આપે એવું નથી કે કોઈ ઇંગ્લિશ છે. ના ઇંગ્લિશ નથી આમાં કશું બધ ફૂડ ફૂલ, ફ્રૂટ ને શાકભાજી માંથી જ બનાયલું છે આ બધું. અને એમાંથી જ આપણને બધા વિટામીન્સ મળે.
હા એટલે એ તો સારું ફાયદા વાળું.
બે મિનટ ચાલુ રાખો, હા બોલ. એક જ લઈ ગઈ છું બેટા. તું બે લઈને આવ કેતા એક લઈને આવ. એટલે એક મેન મારૂ વર્ક હું સપ્લિમેન્ટ પર વધારે કામ કરું છું.
બરોબર.
અને એ બી અત્યારે મારા બે ત્રણ કેસ એટલા ફાઈન સક્સેસ ગયા છે કે સેવન્ટી ટુ યર્સ હા એક આંટી હતા.
હા.
એને ડોક્ટરે એવું કીધું કે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. દો બે લાખનો ખર્ચો કીધો એમાં એમને એવું કીધું કે જોન્સન એન્ડ જોન્સન ની એક આવે છે.
હ
તમારે અંદર જે આપણો ની હોય ને એ લોકો એવી નાખ્યા આપે. તો એ તમને કઈક દસ વર્ષની ગેરંટી આપે છે તો એના એને દોઢ લાખ કીધા ઓપરેશન કરવાના બે લાખ. મેડિક્લેમ હોય તો ઓછામાં થાય. તો અહીંયા મારી આ ફ્રેન્ડ ના સાસુ જ હતા તો મેં એમને મળી. મેં એમને એવું કીધું આંટી તમે જો આટલો ખર્ચો કરવા તૈયાર છો તો કરાવું છે, કઈ વાંધો નઈ ત્રણ મહિના મને આપશો? તો કે કઈ વાંધો નહીં. મેં તું આટલા આટલા સપ્લિમેન્ટ લો જો તમે અ એ થઇ જાવ સારા થઇ જાવ તો તમારા સાડાતનથી ચાર લાખ બચી જશે? મેન ઓપરેશન નહીં કરવું પડે. તો કે હા. મેં તો એમને અમે ચાર છ મહિના બી નહી ચાર જ મહિના અમે આપ્યા એમને. એમને ડોક્ટરે કહી દીધું કે તમારી ની રિપ્લેસમેન્ટ નહી કરાવવું પડે. કેટલા ફાઈન સપ્લિમેન્ટ બવ જ ફાઇન છે સપ્લિમેન્ટ બધા. એટલે હું હમણાં એના પર કામ કરું છું પેલા મને આ બધું નોલેજ નોતું પણ અમારે લોક ટ્રેનિંગ મિટિંગ હોય એવી તેમને બધું જ અમને આપે. એટલે એમાં મેં બધું શીખી અને હવે હું કામ કરું તેના પર વધારે
ઓકે આપડી અગિયાર મિનિટ થઇ ગઈ છે. કાપવો છે કે વાત ચાલુ રાખવી જ?
કાપીએવી.
કા પે, તારા બધા ટાસ્ક પતી ગયા છે?
ના, બાકી છે.
મારા તો પરમ દિવસના ત્રણ ટાસ્ક બાકી છે.
એવું છે.
હમ, તો તારા કેટલા બાકી છ?
મારે એકલા કોલિંગના બાકી છે.
મારે કોલિંગ ના છે માર તો એક ટાસ્ક આયો અ બીજા આવતા જ નહીં. મારા ખાલી પરમ દિવસના તારી જોડે વાત થઈ પછી એક બીજારી પ મહેશ કરીને હતું ને એની જોડે વાત થઈ, એટલે બે ટાસ્ક પત્યા છે મારા તો, તાર કેટલા પત્યા છે? ત્રણ બાકી છે, કેટલા બાકી છે?
મારે ત્રણ બાકી છે.
તો તારા પતાય પછી મ એવું હોય ને તો પછી તું મને મેસેજ કરજે તો પછી આપડ માર મારો કોલ પતા દે કારણ કે મને મહેકે એવું કીધું તું કે એકબીજાના સામે-સામે સરખા થવા જોઈએ.
જોઈએ. હા.
હે ને એટલે તો પછી હું તારા પતાય પછી તું મને મેસેજ કરજે તો પછી હું તને કરીશ, હે ને ઓકે ચલ બાય, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.